હ બસ એકદમ શાંતિ.
હા રાત્રે એટલીસ્ટ મેં બપોરે લેપટોપ લઈને બેઠેલો હતો. લેપટોપની અંદર મેં આપણા કેટલાક બાળપણના ફોટા જોયા મારા.
અચ્છા.
બાળપણના ફોટા જોઈને મારે મારું બાળપણ યાદ આવી ગયુ. શું કેવો છે? આ બાબતે તમારે
બાળપણતો કેવી વસ્તુ છે કે સૌના જીવનનું પ્રથમ ઢગલું હોયને તો એ બાળપણ કહેવાય અને એક એક કે હજી સુધી મેં એકબી એક વ્યક્તિ નહી જોયો કે જેને એનું બાળપણ યાદ ન હોય.
સો ટકા બિલકુલ સાચી વાત કરે જયારે આપણે બાળપણના ફોટા જોઈએ ત્યારે આપણે એકદમ ભૂતકાળમાં જતા રહીએ કે આપણું બાળપણ પહેલાં કેવું હતું.
કારણ કે કારણ કે એની મેઈન વસ્તુ એ છે કે ત્યારે આપણામાં સમજ શક્તિ થોડી ઓછી હોય એટલે એ એવી જે અમુક ઘટનાઓ ઘટે કે એ આખયા જીવન ભર આપણને યાદ રહી જતી હોય છે.
બીજું એ છે કે બાળપણ અત્યારેનુ તમે બાળપણ જુવો તો અત્યારનુ બાળપણ તમે જુઓ તો એવું છે કે અત્યારે લોકો લગભગ કોઈ છોકરાઓ એક બે વર્ષના થાય એટલે એ લોકોને એમના પેરેન્ટ્સ મોબાઈલની લત લગાવી દેતા હોય છે. એ મોટ મોટા થઈને પછી એ લોકોનો સ્વભાવ જે છે એકદમ કે એકદમ એકદમ તમે કહેવાય કે આમ એકદમ કીડીઓ થઈ જાય છે કોઈના પર જલ્દી ગુસ્સે થઈ જાય. આપણે જ્યારે બાળપણમાં હતા ત્યારે આપ આપણને મોબાઈલનો મ ની આવડતો હતો ખરી વાત છે.
બરાબર સે આ સો ટકાની વાત છે.
આપણે જ્યારે બાળપણમાં આપણી પાસે રમકડા હતા, ઘણા બધા જેમ કે રમાકડાની ગાડી પછી રમકડા તો મો પહેલાં તો રમકડા તો મોબાઈલ આવતા હતા, ખબર તમને
હા એમાં અલગ અલગ ગીતો વાગતા એટલે એ બધી યાદ જ કઈ અલગ હતી.
ને અત્યારે તમે જુઓ કે નાના છોકરાઓ કદાચ કોઈ જમતું ની હોય એક બે વર્ષના છોકરા હોય તેને તમે અત્યાર સુધી તમે મોબાઈલ ચાલુ કરીને બેસાડી દીયો તો એમના પર પછી જે અસરો થાય પછી મોટા થે ને મોબાઈલ માંગે તો પછી પેરેન્ટ્સ એમ કહે, કે આ આખો મોબાઈલ લેને બેહી રે પણ એમાં મોટામાં મોટી ભુલો પેરેન્ટ્સની હોય છે.
હા એટલે આ વાત સાધવુ તેમજ છું, કારણ તે એમ જ્યારથી બાળપણ ચાલુ થાય ત્યારે બાળક જંમતુ ના હોય રડવા બેસે ત્યારે સૌથી મોટી ભૂલ માતા પિતા કરે છે, કે તેને તરત મોબાઈલ પકડાઈને ચૂપ કરાય દે છે. એટલે એના માઈન્ડમાં એવું જ બેસી જાય છે, કે બસ મને મોબાઈલ જોઈએ છે ને પછી ટેવ પડી જાય છે, એટલે છૂટાશે નહી એ જલ્દી
તમને મારી બાળપણની વાત કરું તો હું લગભગ બે ત્રણ વર્ષનો હતો, ત્યારથી જ મારું બાળપણ હત એટલું સરસ મને વિચાર્યું છે, અમે લોકો પહેલાં અમે લોકો પહેલાં ફ્લેટમાં રહેતા હતા તો ફ્લેટની અંદર અંદર જે ફ્લેટની અંદર જે ઘણા બધા જે અમ અમારા જે છે, પાડોશી હતા તેમાંથી કોઈકને કોઈક પાડોશી તો મને સવારથી સાંજ મને લઈ જાય રમાડવા માટે એમના ઘરે એટલે એટલે મારા ઘરે તો લગભગ તો એવું થતું કે પેલા મારા ઘરે લગભગ તો ભીડ જામતી હતી, કે ભાઈ હું લઈ જાઉં કે હું લઈ જાઉં હું લઈ જાઉં કે હું લઈ જાઉં રમાડવા માટે
કેમ કે નાના બાળક એક તો પહેલી એની મેન વસ્તુ છે, કે બધાને ગમી જાય છે કેમ કે એટલા ક્યુટ હોય બધા એટલે ને એમનો સ્વભાવ બી એકદમ એમને કઈ સમજ ના હોય, એટલે એમ એમ કહેવાય છે, કે નાના બાળકોમાં ભગવાનનો વાસ હોય છે.
અચ્છા તમારું બાળપણ કેવું હતું એના વિષે જરાક જણાવો છો?
અમારું બાળપણ કેવું હતું કે આમ એને કહી ના શકાય કારણ કે મેઈન વસ્તુ સૌથી જીવનનું પહેલું સ્ટેપ વાત છે, બાળપણ તો હવે બાળપણમાં એવી એવી ઘટનાઓ ઘટી છે, ને કે આપણને આ આખી જિંદગી માંરાથી ભૂલાશે નહી, આખો દિવસ કઈ કામકાજ નહી સ્કૂલે જાઓ રમો પાછું એજ રૂટીન ચાલતું રે ચાલતું રે રમ રમવાનું વધારે સ્કૂલ જતી વખતે કજીયા કરવાના એ બધું ન નોર્મલ વસ્તુ છે.
સો ટકા સાચી વાત આપણું બાળપણ તો બાળપણ રહેવાનું છે, એટલે ભૂલાવવાનું છે જ ની પછી આપણે મોટા થઈએ પછી લોકો આપણને ધીરે ધીરે આપણે લોકો સ્કૂલમાં મોકલે સ્કૂલમાં બી આપણા જેવા નાના મિત્રો હોયએ એટલે આપણે એમની સાથે આપણે તો પણ મસ્તી કરતા થાય, ને સ્કૂલેથી આવીને ફરી આપણા આપણા ફળિયામાં આપણે રમવા જોઈએ, જતા રેહતાતા ત્યારે બાળપણની યાડો જ કંઈક અલગ છે, એમ
અને આજના જમાનામાં આપણને જેવું બાળ પણ મળ્યુંને એ હવે મળી નથી શક તો
બરાબર અમુક અમુક થાય તો મને એવા વિચાર આવે કે આપણું બળપણ આપણે ફરી જીવવુ હોય, તો શું કરવાનું?
એ તો હવે અશક્ય ઘટના છે, કારણ કે હવે તમે આ એજમાં પેલી બધું વસ્તુ કરશો, તો બી એના જેવી મજા તો તમને નથી જ આવાની
બિલકુલ સાચી વાત કરી તને તમે બિલકુલ સાચી વાત કરી. અને ઘણા બધા બાળપણને ટાઈમના હવે મને તો આદત કેવી હતી ખબરે હવે મારી વાત કરું બાળપણની
હમ્મ
તો તમે લગભગ આ આડટ સાંભળીને તમને હશું, આવશે. કે હું જેમના બી ઘરે જતો અ જેમના બી ઘરે જતો હહ કે ભઈ અમારા કોઈ બી રિલેટિવને ત્યાં જતો એમને તા પણ નાના નાના બાળકો હતા. તે એમની પાસે જે રમકડાં હોય ને એ બધા રમકડા હું કોઈકના ને કોઈકના ઘરેથી હું લઈ આવતો હતો, રમવા માટે મને જે બી વસ્તુ ગમી જાય, મને આ વસ્તુ જોઈએ એટલે જોઈએ, એમ
બરોબર
એટલે બાળપણ જ કહેવાય કે પછી આપણે સ્કૂલેથી આવીને રમવાનું
ને બાળપણમાં કેવું હોય કે આપણને પહેલી જાત કોઈ માનસિક ટેન્શન કે કંઈ ના હોય, તમે એકદમ શાંતિથી જીવન જીવી શકોને બાળપણમાં તમારે કશું લોડ ના હોય કે આ ભણવાનું છે. તેને આટલું કરવાનું છે ને એ બધું. એટલે બાળપણમાં કેવું હોય છે કે તમે સવારે શાંતિથી ઉઠવાનું, બધું ખવડાય મમ્મી પપ્પા ખવડાય પીવડાવ દે કામ કરી દે, પછી થોડી એજ વધે એટલે સ્કૂલે જવાનું. પછી સ્કૂલનું હોમવર્ક કરવાનું, પછી પાછા મિત્રો સાથે રમવા જવાનું. આવી રીતે જનરલી બધાનું બાળપણ ચાલતું હશે ને, આમાં અમુક એવી ઘટનાથી આ આખી જિંદગીભર યાદ રહે છે આપણું બાળપણ.
અને હવેને હવે તો લગભગ એ બધી વસ્તુ અશક્ય છે, કારણ કે આપણે સવારથી ઉઠીએ જ ત્યારથી આપણે ટેન્શન ચાલુ થઈ જતા હોય છે, કારણ કે આપણે હવે સ્કૂલેથી આપણે હવે કોલેજમાં આવી ગયા. અને અમુક લોકો નોકરી લાગી ગયા હશે. એ લોકો સવારથી ઉઠે જ ત્યારથી કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક પ્રવૃત્ કે એમાં લોકો રોકાયેલા જ હોય છે. એટલે હવે બાળપણ આપણા માટે એ તો હવે ફરી આવવું અશક્ય છે.
બરોબર છ
એટલે બાળપણ તો હવે આપણે ફક્ત આપણે આપ પણા ફોટામાં જ આપણે જોઈને આપણે યાદગીરી આપણે કરવાની.
કેમ કે હવે બીજો કોઈ ઓપ્શન પણ નથી. કારણ કે જે વીતી ગયું એને તમે પાછા લાવી શકવાના તો નથી જ. એટલે હવે એને જે ફોટા છે એને એમાં જોઈને જ યાદ કરવું પડશે.
અને બીજું બધું હવે તમે જુઓ કે અમુક રમતો એવું નથી કે બાળકો રમે છે. મોટા-મોટા લોકો પણ રમત રમે છે. જેમ કે પત્તા છે, પત્તા તો ઓલ ટાઈમ બધાને ફેમસ, ગેમ છે, પછી લખોટી છે.
આ કેમ કે આ બધી કેવી ગેમો છે જે એજમાં દેખાતી નથી. તમે કોઈ બી એજ વાળાને રમીને આનંદ માણી શકે છે.
હાચી વાત. અમુક અમુક રો અમુક રમતો એવી છે કે જે ખાલી બાળકો જ રમી શકે. પણ અમુક રમતો એવી છે કે જે બધા જ નાનાંથી લઈને મોટા બધા જ રમી શકે. ને હવે તો પેલા તો પેલા કેવું હતું કે બધા બાર રમવા જતા તા બધાં ફળિયામાં તો એ વસ્તુ કદાચ બંધ થઈ ગયું છે. ને હવે તો મોસ્ટ ઓફ બધાના ઘરમાં કોમ્પ્યુટર, વિડીયો ગેમને બધું આવી ગયું છે. એટલે મોટો એ લોકો લગભગ ટેકનોલોજી પાછળ લોકો લાગેલા છે. અને બધું કોમ્પ્યુટરમાં તમને જે જુુવે એ બધું તમને ગેમ રમવા મલી જાય એટલે બહાર રમવા જવાનો પ્રશ્ન તો હવે લગભગ થયો જ નથી.
એ તો થવાનું બી નથી. કારણ કે આ જનરેશનને છે ને આપણા જેવું બાળપણ નથી મળી શકવાનું, તેનું મુખ્ય કારણ છે આજની ટેકનોલોજી કારણ કે ટીવી, મોબાઈલ એ બધું નીકળી ગયું છે, તો બાળક જે આઉટડોર ગેમ રમવામાં એક્ટિવ એટલું નહી થઈ શકે જીવનમાં પણ, કારણ કે એને બાળપણથી આ બધું ટીવી, મોબાઈલ પકડાવામાં આવ્યું છે. તો આપણું બાળપણ કેવું હતું કે આપણે રેતીમાં રમતા, બાળકો સાથે આપણા મિ ત્રો સાથે રમતા અલગ-અલગ ગેમ જેમ કે લંગડી છે, ભેગી સાગર છે, એવી બધી ગેમ રમતા પણ આજના બાળકને એ બધું કઈ ખબર જ નહી હોય.
અને હવે આપણે આપણા આપણા જ છોકરાઓને લગભગ આપણે આપણા બાળપણની વાત કરીશું તો એ લોકો એવું એવું જ વિચારે પેલાં કે તમે મોબાઈલ વગર કેવી રીતે રેતાતા. પહેલી વાત તો એ લોકોના મનમાં એ જ વિચાર આવે.
એ તો એજ આવશે કારણ કે એમને મોબાઈલ સિવાય બી જું હાલમાં દેખાસે ભી નહીં કઈ.
આમાં મોટામાં મોટી ભૂલો પેરેન્ટ્સની જ છે. કારણ કે એ લોકોને બે વર્ષ એક વર્ષની ઉંમરે મોબાઈલ પકડાઈ દે છે.
એટલે આ વાત સાચ હું તમારી સહેમત છું. કારણ કે સૌથી મોટી ભૂલ આમાં માતા પિતાની જ છે. તમે એને આટલા નાના બાળકને મોબાઈલ થી કેટલા નુકસાન થાયને તમે એને આટલી નાની ઉંમરમાં મોબાઈલ પ પકડાઈ દો છો તો પછી એનું જીવન
તો બધા સાથે નોધ નોંધવા જેવી કારણ કે હવે અમારા ઘરમાં જ એક અમારા ફેમિલીમાં એક છે વ્યક્તિ, એ આઈ થિંક લગભગ બાર કે તેર વર્ષનું છે. એ વ્યક તિ ના મોબાઈલનું એટલું બધું એમ કહેવાય ને કે આમ પેલું નશો થઈ ગયો છે. એમને તો પાંચ મિનિટ બી મોબાઈલ આપણે, આપણા પાંચ મિનિટથી મોકો મોબાઈલથી દૂર રાખીએ આપણે એમને, તે વ્યક્તિ મોબાઈલ લેવા ધમપછાડા કરે છે. કોઈના પણ મો મોબાઈલ ઉચંકી લે છે.
હા, એ તમારી વાત સાથે સહમત છું પણ હવે હું છેલ્લે તો એજ કહેવા માંગીશ કે આપણા જેવું બાળપણ હવે નવી જનરેશન ને મળી શકવાનું ઇમ્પોસિબલ છે.
એટલે આપણે એટલે હવ હવે જે પેરેન્ટ્સને આપણે એવી વિનંતી કરવી જોઈએ કે મોબાઈલ આ આપણે છોકરાઓને મોબાઈલ આપવાની જગ્યાએ એમને એમનું બાળપણ જીવવા દે ખરેખર.
બસ હવે હું છેલ્લે બી એ વાતને વિરામ મૂકીશ અને આપની જોડે બી વાત કરવામાં ખુબ મજા આવી. એમનો ખુબ ખુબ આભ
સાચી વાત છે ને. ઘણી બધી બા બાળપણના વિશેની વા વાતો આપણને ખૂબ જાણવા મયલી તમારી પાસેથી. એના માટે આપનો પણ દિલથી ખૂબ-ખૂબ આભાર. ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે.
હા, ત્યાં સુધી
બન.
હા, ચલો હવે મૂકીશું. આપણે નવા ટોપિક સાથે મલીએ.